સંભળાય છે મારો?
હા સંભળાય છે. સંભળાય છે.
કેમના છો? મજામાં?
એકદમ મજામાં! તમે કહો.
એકદમ મજામાં એવું. જમ્યા?
હા હાવઉ જમી લીધું.
હા તો મેં આજે એકદમ સરસ વિષય મળેલો મને વાત કરવા માટે. દૈનિક જીવન આપણે ડેલી લાઈફ કેવી હોય? એ રીતે તો આજે આપણેે એ વિષય પર વાત કરીએ.
હા આ એક બહુ રસપ્રદ વિષય છે અને બધા માણસોનું રોજીંદુનું જીવન અલગ જ હોય છે
બિલકુલ બિલકુલ તમારો દિવસ સમય એટલે કેટલા વાગ્યા શરૂ થાય?
હું તો સમય રીતે સવારે છ વાગે ઉઠી જાઉં છું. અને તમે?
હું પણ લગભગ સાડા છ વાગ્યે ઊઠી જાઉં છું. ઉઠ્યા પછી પહેલું કામ શું કરો તમે?
હું પહેલા તો પાણી પીવું છું અને થોડી વાર ફ્રેશ થાઉં અને હવા માં ફરવા જાઉં
વાહ! આ તો સારી આદત છે તમારી. હું પણ સવારે વૉક કરવાનો પ્રયત્ન કરું છું હમણાં
અને વૉકથી શરીર પણ તંદુરસ્ત રહે અને મન પણ શાંત રહે.
એકદમ એકદમ સાચી વાત છે તમારી. આજકાલ લોક.. લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે. એક્સરસાઇઝ માટે સમય
એકદમ સો આના વાત કહી તમે. અને ટેક્નોલોજી ફાયદાકારક છે પણ તેનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ.
એકદમ એકદમ સાચી વાત છે. અને તમે સવારે બ્રેકફાસ્ટમાં શું લેવા પસંદ કરો છો?
મને તો પોહા, ઉપમા અને દૂધ સાથે બ્રેકફાસ્ટ કરવો. બહુ ગમે.
મને પણ હેલ્ધી નાસ્તો ગમે છે હેલ્ધી ખોરાકથી દિવસ સારી રીતે પસાર થઈ જાય છે
બિલકુલ-બિલકુલ પછી હું મારા રોજિંદા કામ તરફ પર ધ્યાન આપું
દરમિયાન તમે સૌથી આમ વધુ કરવા શું ગમે છે તમે
અ મને નવી વસ્તુ શીખવી ગમે દરરોજ કંઈક નવી માહિતી મેળવી કોશિશ કરું છું
બો એકદમ સારી વાત છે એ તો‌ જીવનમાં શીખતા રહેવું ખૂબ જ જરૂરી
હા ને કારણ કે જ્ઞાનથી વ્યક્તિનો વિકાસ થાય છે.
એકદમ-એકદમ તમે દિવસમાં કેટલો સમય મોબાઈલ પર વાપરો છો.
હું તો જોુવ ને પ્રયત્ન કરું છું કે, મોબાઈલ નો ઉપયોગ બહુ એકદમ મર્યાદિત દિત રાખો.
એ તો ખૂબ જ સારી આદછ તમારી આજકાલ ઘણા લોકો સોશિયલ મીડિયામાં ઘણો સમય આમ વિતાવતા હોય છે.
બો સાચી વાત છે ક્યારેક લોકો વયાસ્તવિક જીવન કરતા વર્ચ્યુઅલ દુનિયામાં વધુ રહે છે.
એકદમ સાચી વાત છે તમારી, અમને ઘરના હ.
મને તો બો જ ગમે ને ઘરના નાના મોટા કામમાં મદદ તો કરવી જ જોઈએ.
હું પણ એમ જ માનું છું. તેથી જવાબદારીનો ભાર વિકસે છે.
અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક પણ મળે છે.
એકદમ સાચી વાત છે તમને દિવસ દરમિયાન સ્ટ્રેસ કે કેમ હેન્ડલ કરો છો બધું.
હું તો મ્યુઝિક સાંભળું છું અથવા થોડી વાર શાંત જગ્યાએ બેસી રહું છું.
ઓ મ્યુઝિક તો ક્યારેક મૂડ ફ્રેશ કરી દે છે.
હા બો સાચી વાત છે અને પુસ્તકો વાંચવા પણ માં પણ શાંત થઈ જાય છે.
એકદમ-એકદમ તમને કઈ પ્રકારના પુસ્તકો ગમે છે.
પુસ્તકો અને જીવનના અનુભવ વિશે વાંચવાનું બો ગમે છે.
ઓ બો સરસ મને પણ સફળતાની વાર્તાઓ વાંચી બો ગમે છે.
અને આવી પુસ્ત આ-આ એટલે આવા પુસ્તકોથી આપણને ઉત્સાહ મલે છે અને નવા લક્ષ્યો પણ મલે છે.
એકદમ-એકદમ, દિવસમાં તમે કેટલા કલાક મિત્રો સાથે વાત કરોજ
હા પણ મર્યાદિત સમય માટે. કામ અને સંબંધ વચ્ચે સંતુલન જરૂરી છે.
બિલકુલ-બિલકુલ એ તો બો સાચી વાત છે, સંતુલન વગર જીવન મુશ્કેલ બની જાય છે.
સાચી વાત ને દૈનિક જીવનનું સાધારતા પણ આ સંતુલનમાં જ છે.
એકદમ સાચી વાત તમારા માટે દિવસનો સૌથી સુંદર સમય કયો હો. હોટ.
મને તો સાંજનો સમય બહુ ગમે છે ને. દિવસ બહારના કામ પછી આરામ મળે છે
એકદમ મને તો સાંજનો સમય જ ગમે છે પણ. તેમાં સૂર્યસ્ત થવા જોવું બહુ સરસ લાગે છે.
બઉુ સાચી વાત છે અને એમાં પણ પ્રકૃતિ સાથે જોડાવું પણ જીવનનું એક મહત્વપૂર્ણ વિ પાાગ છે
હા એકદમ પ્રકૃતિમાન પણ એકદમ શાંતિ મળે છે
અને આજની ભાગદોડમાં ભરી જિંદગીમાં પણ આ ખૂબ જરૂરી છે
એકદમ સાચી વાત છે તમે દિવસ ના અંતે શું કરો છો
હું મારા દિવસ વિશે વિચારું છું અને આવતી કલનું પ્લાનિંગ કરું છ બ?
એ તો એકદમ સારી અને સફળતા માટે ખૂબ જ ઉપયોગી આદત છે
હા અને યોજનાથી કામ સરળ બની જાય છે
તો કહી શકાય કે સારો દૈનિક જીવન સારી આદતો પર આધારિત
બિલકુલ બિલકુલ હ નાની નાની સારી આદતોથી મોટી સફળતા પ્રાપ્ત થાય છે.
એ તો એકદમ સરાર સ્વાદ કરીને અલગ પણ દૈનિક જીવનના બીજા ઉભેલો વિશે વાત કરીશું આપણેે, પણ
હમ. જરૂર ના દૈનિક જીવન એવું છે કે વિષય છે કે જેમાં બહુ ઘણી રાસપ્રદ વાતો કરી શકાય.
હા એકદમ રસપ્રદ વિષય છે, પેલા અને દૈનિક જીવનમાં તમે બીજું શું કરો છો?
હા તો મુસાફરી કેવલ એક જગ્યા થી બીજી જગ્યાએ જવાનું નામ છે.
હા. પણ તમે દૈનિક જીવનમાં બીજું બધું આમ શું કરવા પસંદ કરો છો?
દૈનિક જીવનમાં, હું તો પુસ્તક વાંચવાનું બહ હ માનું છું કે પુસ્તક થી જ્ઞાન બહુ પ્રાપ્ત થાય જે આપણને આગળ જઈને બહુ કામમાં લાગે.
એ તો એકદમ સાચી વાત છે પુસ્તક માંથી બહુ જ્ઞાન મળે છે અને ઘણી એવી પુસ્તકો આવે છે જે વાંચવાથી બધું બહુ શીખવા મળે છે આપણને.
બઉુ સાચી વાત છે હું તો કહ રોજની પંદર થી વીસ મિનિટ આપણે પુસ્તકમાં આપવી જ જોઈએ.
એકદમ સાચી વાત છે ને ઘણી એવી પુસ્તકો છે. જેનાથી આગળનું તમારે જે કરવું હોય તમારે બિઝનેસ કે એવામાં બધું બહુ ઘણું શીખવા મળે છે.
બહુ સાચી વાત છે.
અને બીજું તમે દૈનિક જીવનમાં એક્સરસાઇઝ બી બહુ જ જરૂરી છે.
હા એ તો બહુ જ જરૂરી છે રોજ તમે પ્રાણાયામ કરો રોજ તમે સવારે ઉઠીને પંદર થી વીસ મિનિટ યોગા કરો તે તમારા મગજને શાંત અને શરીર ને પણ તંદુરસ્ત બનાવે છે.
જીવનમાં આમ એક્સરસાઇઝ અને યોગા દૈનિક જીવનમાં બહુ જ ઉપયોગી છે. તો તમારે સ્ટ્રેસ એકદમ રિલીઝ કરી નાખે છે અને શાંતિ રાખે છે.
ખરેખર ખરેખર ને આજકાલના યુવાનો અને જે વધતા બાળકો છે તેમને તો યોગા બહુ જ જરૂરી છે તેમના શરીર માટે.
એકદમ એકદમ સાચી વાત છે અને દૈનિક જીવનમાં એકદમ પૌષ્ટિક આહાર અને સારું ખાવાનું બી બહુ જ જરૂરી છે.
બહુ જ સાચી વાત છે આજકાલના યુવાનો ફાસ્ટ ફૂડ પર બહુ શિફ્ટ થઈ ગયા છે એટલે તેમના માટે પૌષ્ટિક આહાર એ બ એક બહુ સારો વસ્તુ છે.
એ દેજ એકદમ સારું ખાવાનું સિમ્પલ અને એનાથી સેહત એકદમ સારી રહે છે અને બહ જ સારું રે છે એ ભ
હા અને આપડી શરીરની તંદુરસ્તી બી વધે છે પૌષ્ટિક આહારથી જેનાથી ઓછી બીમારીઓ પેદા થાય.
એ છે એકદમ સારું પૌષ્ટિક ખાવાથી આપણને એકદમ હેલ્થ એકદમ સારી સહેમાસમીન એ આગળ બી બહુ કમ કરે છે પૌષ્ટિકાર
બઉ જ સાચી હોત એટલે જ હું તો બાળકોને સરળહ આપું છું કે ઘરનું જ તમે આહાર ખાાવ બહાર કરતા
એકદમ એકદમ સાચી વાત છે અને આ વિષય પર મને વાત કરીને તમારી સાથે બહુ સારું લાગી તમને કેવ લાગે
મને પણ બહુ જ સારું લાગ્યું
ક નહી તો આપણે આવા અલગ નવા વિષય સાથે વાત કરશું ફરી ક્યારેક ચાલોમ
ચોક્કસ ચોક્કસ મળે.